હલો નમસ્તે.
નમસ્તે અવાજ સંભળાય છે મારો?
હા હવ સંભળાયએ છે.
હા આજે આપડે એક સરસ વિષય પર વાત કરીશું. દૈનિક જીવન એક માનું.
હા આ વિષય ખુબ જ સામાન્ય છે. અને દરેક ઘરમાં જોવા મળે છે.
એક મા નો દિવસ ઘણી વખત સવાર પેલા જ શરૂ થઇ જાય છે.
ઘણા ઘરોમાં સૂર્ય ઉગે તે પહેલા જ ઘરના કામની શરૂઆત થઈ જાય છે.
સૌથી પહેલા ઘર ગોઠવવાનું અને રસોડાની તૈયારી કરવાનું. નું કામ હોય છે.
પછી ચા બનાવવી નાસ્તો તૈયાર કરવો. અને ઘરના બીજા કામો શરૂ થાય છે.
. દરેક કામ સમય પ્રમાણે કરવામાં આવે તો દિવસ સરળ બને છે.
સમયનું આયોજન દૈનિક જીવનમાં ખૂબ જ જરૂરી છે. .
રસોડામાં ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
જેમ કે અનાજ, શાકભાજી, દૂધ. અને અન્ય વસ્તુઓની ગોઠવણ પણ જરૂરી હોય છે.
હા. સ્વચ્છતા પણ રોજી દા જીવનનો એક મહત્વનો ભાગ છે.
જેમ કે સાફ ઘર રહે તો વાતાવરણ પણ બહુ જ સારું લાગે છે.
હા. કપડા ધોવા અને ગોઠવવાનું કામ પણ નિયમિત કરવું પડે છે.
દરેક કામનો એક સમય હોય છે. તો સરળતા રહે છે.
ઘરમાં વપરાતી વસ્તુઓની સંભાળ રાખવી પણ જરૂરી છે.
જેમકે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી મુશ કેલીઓ ઓછી થાય છે.
રસોઈ બનાવવી માત્ર ભોજન બનાવવું નથી
અને તેમાં સફાઈ તૈયારી અને યોગ્ય આયોજન પણ સામેલ છે.
દરેક ભોજનમાં અલગ-અલગ વસ્તુઓનો સમાવેશ થઈ શકે.
જેમ કે સંતુલન ભોજનનું મહત્વ દરેક માટે સમાન હોય છે.
સંતુલિત હા, દરેક ભોજનમાં અલગ-અલગ વસ્તુઓનો સમાવેશ થઈ શકે.
સંતુલન ભોજનનું મહત્વ દરેક માટે સમાન છે.
દિવસ દરમિયાન ઘણી વખત રસોડામાં જવું અવું પડે છે.
પાણી ભરવું, વાસણ ગોઠવવા અને બીજી કામગીરી ચાલતી રહે છે.
ઘરમાં આવનારા મહેમાનો નું સ્વાગત પણ દૈનિક જીવનનો ભાગ બની શકે
મહેમાન આવે ત્યારે ઘરની ગતિ થોડો સમય બદલાઈ જાય છે.
ખરીદી નું આયોજન પણ જરૂરી છે.
જરૂરી વસ્તુઓ સમયસર લાવવા માટે તો કામ સરળ બને
ઋતુ પ્રમાણે ખોરાકમાં ફેરફાર પણ જોવા મળે છે.
જેમ કે ગરમી, ચોમાસુ અને શિયાળા માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.
ઘરમાં નાના નાના છોડ હોય તો તેમની પણ સંભાળ રાખવામાં આવે આવે છે.
છોડને પાણી આપવું અને સ્વસ્ રાખવું. પણ નિયમિત કામ કરે છે.
દિવસ દરમિયાન ઘણા નાના નિર્ણયો લેવા પડે છે.
દરેક નિર્ણય ઘરના કામને અસર કરી શકે હે.
ગરમી સારી હોય તો વસ્તુઓ સરળતાથી મળી જાય છે
ગોઠવણ થી સમય પણ બચે છે ને.
તેહવાર આવે ત્યારે રોજિંદા કામમાં થોડો ફેરફાર થાય છે.
સફાઈ અને તૈયારીનું પ્રમાણ વધી જાય છે.
દૈનિક જીવનમાં ધીરજનું ફળ મહત્વ છે.
ઉતાવળ કરવા કરતા શાંતિથી કામ કરવાથી સારા પરિણામ મળે છે.
ઘરમાં દરેક કામ એકબીજા સાથે જોડાયેલું હોય છે.
એક કામ પૂરું થાય ને પછી બીજું કામ શરૂ થાય છે.
દિવસ ધીમે ધીમે આગળ વધતો રહે છે.
સાંજ સુધીમાં અનેક પ્રકારના કામ પૂર્ણ થઈ જાય છે.
સાંજે ફરી રસોડામાં કામ શરૂ થાય છે.
રાત્રિના ભોજનની તૈયારી પણ સમયસર કરવામાં આવે છે.
દિવસના અંતે ઘર ફરી ગોઠવવામાં આવે છે.
જેથી બીજા દિવસની શરૂઆત સરળ બને છે.
હા દૈનિક જીવનના બીજા પાસાઓ વિશે પણ વાત કરીએ.
હવે અ હા અને તમામ કામ નિયમિત રીતે ચાલતા રહે છે.
હા હવે દૈનિક જીવનના બીજા પાસાઓ વિશે પણ વાત કરીએ.
હા રોજિંદા જીવનમાં ઘણા નાના કામો પણ મહત્ત્વના હોય છે.
સવાર પછી ઘરમાં દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે.
જેમ કે સ્વસ્થ વાતાવરણ ઘરને વધુ સુંદર બનાવે છે.
રસોડામાં વપરાયેલા વાસણોને સમયસ ધોઈએ દેવામાં આવે છે.
વાસણો ગોઠવેલા રહે તો ફરી ઉપયોગ કરવો સરળ બને છે.
ખાવા માટેની વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે છે.
તેનાથી વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહે છે.
મસાલા અને અનાજ અલગ અલગ ડબ્બામાં રાખવામાં આવે છે.
ગોઠવણ સારી હોય તો શોધવામાં સમય બગડતો નથી.
ઘરના દરેક ઓરડામાં વ્યવસ્થા જાડવવી પણ જરૂરી છે.
હા દરેક વસ્તુનું એક નક્કી સ્થાન હોય તો સરળતા રહે છે.
બારીઓ અને દરવાજાની સફાઈ પણ સમયાંતરે કરવામાં આવે છે.
તેનાથી પ્રકાશ અને હવા સારી રીતે આવે છે.
પાણીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
પાણી બચાવવું દરેક ઘરની સારી આદત બની શકે છે.
વીજળીનો ઉ યોગ્ય ઉપયોગ પણ મહત્વનો વિષય છે.
હા જરૂર ન હોય ત્યારે લાાઈટ અને પંખા બંધ કરી શકાય.
ઘરમાં રહેલી વસ્તુઓની નિયમિત તપાસ પણ કરવામાં આવે છે.
જેમ કે સમયસર ધ્યાન રાખવાથી નુકસાન ઓછું થાય છે.
ક્યારેક કપડાં ગોઠવવામાં પણ ઘણો સમય જાય છે.
હા ઋતુ પ્રમાણે કપડા અલગ અલગ રાખવામાં આવે છે.
જૂની વસ્તુઓને પણ યોગ્ય રીતે સાચવવામાં આવે છે.
જરૂર પડે ત્યારે તે ફરી ઉપયોગમાં આ આવી શકે છે ને.
ઘરનું વાતાવરણ શાંત રહે તે પણ મહત્વનું છે.
શાંતિથી કામ થાય તો દિવસ વધુ સુખદ બને છે.
રસોડાની સફાઈ દિવસમાં ઘણી વખત કરવી પડે છે.
સ્વસ્થ રસોડું આરોગ્ય માટે પણ સારું છે.
ઘરમાં આવતા સામાન્ય ગુ થવો પણ એક નિયમિત કામ જ છે.
દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવાથી અવ્યવસ્થા થતી નથી.
ઘણી ઘડિયાળ પ્રમાણે કામ કરવામાં સરળતા રહે છે.
સમયનું પાલન કરી કને કાર્યને સરળ બનાવે છે.
ક્યારેક ઘરમાં નાની મરમતની જરૂર પણ પડે છે.
આવી બાબતોની નોંધ રાખવી ઉપયોગી બને છે.
ઘરમાં વપરાતા વાસણોની સંભાળ રાખવી જરૂરી છે.
કાળજી રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકે છે.
રાત્રિના ભોજન પછી ફરી રસોડું ગોઠવવામાં આવે છે.
જેથી બીજા દિવસની શરૂઆત સરળ બને છે ને.
દિવસ ના અંતે બાકી રહેલા કામની ચકાસણી થઈ શકે
અધુરા કામને બીજા દિવસ માટે નોંધવામાં આવે છે
રુતિંદા જીવનમાં નિયમિત નિયમિતતા ખૂબ મહત્ત્વ ધરાવે છે
નિયમિતતા હોવાથી દરેક કામ સમયસર પૂરું થઈ શકે છે
ઘરની દરેક નાની બાબત પર ધ્યાન આપવું પડે છે
નાની બાબતો મળીને મોટા કામને સફળ બનાવે છે
સ્વચ્છતા ગોઠવણ અને સમયનું આયોજન એક
હલો મારો અવાજ આવે છે આ ત્રણ બાબતો ઘરનું દૈનિક જીવન સરળ બનાવે છે
દિવસ પૂરો થાય ત્યારે ફરી આવતી કલની તૈયારી શરૂ થાય છે
આ રીતે એક માં નું દૈનિક જીવન સતત આગળ વધતું રહે છે
દરેક દિવસમાં નવા કામ હોય છે
પરંતુ નિયમિતતા જળવાઈ રહે છે તેથી દૈનિક જીવનમાં વ્યવસ્થા અને જવાબદારી બંનેનું મહત્વ રહે છે
તે બાકી રહેલા કામની ચકાસણી થઈ શકે છે અધુરા કામને બીજા દિવસ માટે પણ નોંધવામાં આવે છે ચિંદા જીવનમાં નિયમિતતા ખૂબ મહત્વ છે
હા દૈનિક દિવસ
સારું તારે ચાલો આપડે બહુ આજે રસપ્રદ વિષય પર વાત કરી ફરી મળીશું.
ઓકે થેન્ક યુ.